કેમ છો બેેન?
હું મજામાં, તમે કેમ છો?
બસ મજામાં અ અને બતાવો કે આજે આપડે કયા વિષય પર વાતો કરીશું
હા. તો આજે આપડે વાતો કરીશું પૈસા વધુ મહત્વનું છે કે ખુશી પૈસા અને ખુસી બંને જીવનના મહત્વ ભાગ છે, ઘણા લોકો માને છે કે પૈસા હોય તો જીવનનો મોટા ભાગની સમસ્યાઓ દૂર થઈ જાય છે, ખરેખર પૈસા દ્વારા ભોજન, કપડા, ઘર, શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત જરૂર જ જરૂરિયાતો પૂરી કરી શકે છે, પૈસા વગર જીવન ચલાવવાનું મુશ્કેલ બની શકે છે, તેથી પૈસાનું મહત્વ નક અ નકારી શકાય નથી. પરંતુ બીજું તરફ ખુસી એવું સ અ વસ્તુ છે કે માત્ર પૈ પૈસાથ પૈસાથી ખરીદી શકાતી નથી, ઘણા ધનવાન લોકો પૈસા અ પૈસે બધુ હોવા છતાં તે નો માનસિક શાંતિ અને સંતોષથી વંચિત હોય છે, અ જ્યારે કેટલાક સા સામાન્ય આવકર અ ઘર ધર અ ધરાવતા લો અ લોકો પોતાના પરિવાર મિત્રો અને સારા સા આ સારા સંબંધોનો કારણે ખુબ જ ખુશ રહે છ અ કા રહેતા હોય છે આ બતાવે છે કે ખુશીનું મૂળ મા ત્ર સંપત્તિમાં નથી પૈસા જીવનને સડળ બનાવે છે, પરંતુ અ ખુશી જીવનને અ અર્થપૂર્ણ બનાવે છે, જો વ્યક્તિ પાસે ઘણા પૈસા હોય પરંતુ સ્વાસ્થ્ય ખરાબ હોય પરિવાર સાથે સંબંધિત સારા ન હોય અથવા મા અ માન મા મનના શાંતિ ન હોય તો તે સાચી ખુશી અનુભવી શકાય નથી, બીજું તરફ ખુશી વ્યક્તિ અ ખુશી વ્યક્તિ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ હ અ હકારાત્મક રહી શકે છે, આજના સમસ્યા સમયમાં પૈસા કમાવાનુ દોડ અ દોડમાં ઘણા લોકો પોતાના પરિવાર સ્વાસ્થ્ય અને આનંદ ને પાછળ મૂકી દેય છે, પરિ પરિણામ તેઓ આર્થિક પરિણામ તેઓ આર્થિક સ્વાસ્થ અને આનંદ પાછળ છોડી દેય છે, પરિણામ તેઓ આર્થિક રીતે સફળ બન બને છે પરંતુ અ અંદરથી અ ખાલીપનો અનુભવ અનુ ભવ છે, તેથી જીવનમાં સંતુલન જ જરૂરી છે. પ પ પૈસા કમાવામાં જોઈએ પરંતુ ખુશી ને, ગુમાવીને નથી, ખુશીનું મહત્વ એટલા માટે પણ વધુ છે કારણ કે તે માનસિક સ્વાસ્થ આત્મવિશ્વાસ અને જીવન, પ્રત્યયનો ઉત્સાહ વધારે છે, ખુશી વ્યક્તિ પોતાના કામમાં વધુ સારું પ્રદર્શન કરે છે અને સમાજમાં પણ સકારાત્મક અસર પેદા કરે છે, નિષ્કર્ષ તરી તરીકે કહી શકાય કે પૈસા પૈસા જરૂરી છે, પરંતુ ખુશી વધુ અ મૂલ્યવાન છે, પૈસા જીવનની જરૂર જરૂરિયાત તો પૂરી કરી શકે છે જ્યારે ખુશી જીવનને સા સાચો આનંદ આપે છે જેથી જીવન પૈસા અને ખુશી બંનેનું જરૂરત છે પરંતુ જો એક અ પસંદ એક પસંદ કરવું પડે તો ખુશી વધુ મહત્વની ગણાય. કારણ કે ખુશી વગર સંપત્તિ નું મૂલ્ય અધૂરું છે અને અ આજના આજકાલના જીવનમાં પૈસા વધ ધુ મહત્વ આપે છે. અને પેસા અ પૈસા નું મહત્વ અત્યારે ઘણા લોકો આગળ રાખે છે કે મને પૈસા હોય તો એ કરું પૈસા હોય તો એ અ કરું આટલું બધું જીવનના જરૂરિયાતો માટે પણ પૈસાનું ખુબ જ મહત્વ આપે છે એ એના માટે ખુશીનો આગળ મૂકવા માટે જ એનો પૈસાનો જરૂરત પડે હવે તમે બતાવો કે તમારા માટે પૈસા અમ ખૂબ જ મહત્વ છે કે ખુશી તમારા માટે ખૂબ જ મહત્ત્વ છે?
ના પૈસા તો હાથની મેલ છે જેમ આપણે કહીએ છીએ તે આવે છે ને જાય છે પણ ખુશી એ માણસ માટે ખૂબ જ જરૂરી છે દ જો આપણા જીવનમાં ખુશી ન હોય તો આપણે જીવી જ ન શકીએ એવું પણ કહીએ તો ખોટું ન કહેવાય. અ પૈસા અને ખુસો બંને જીવન માટે જરૂરી છે પણ ખુશીનું મહ ત્વ પૈસા કરતા ઘણો વધારે છે પૈસા તમારી જરૂરિયાતો પૂરી કરી શકે છે પરંતુ સાચી શાંતિ અને આનંદ ખરીદી શકતા નથી પૈસા શું આપે છે? તો ચાલો હું તમને બતાવું છું પૈસા સુરક્ષા આપે છે, સગવડ આપે છે, વિકલ્પ આપે છે પૈસ સા રહેવા, ખાવા, તબીબી સારવાર જેવી પાયાની સગવડો આપે છે પૈસા તે જીવનને સરળ અને આરામદાયક બનાવે છે પૈસા વિકલ્પ છે તે તમને મુક્તપણે જીવવા અને નવી વસ્ તુ આજમાવાની તક આપે છે સાચી ખુશી ક્યાંથી મળે? તો સાચી ખુશી સંબંધો, પરિવારો અને મિત્રો સાથે વિતાવેલા સારા સમય સા ચી ખુશી એ સ્વાસ્થ્ય છે. એ તંદુરસ્ત શરીર અને શાંત મન સૌથી મોટું ધન છે. સાચી ખુશી એ સંતોષ છે. તમારી પાસે જે છે તેનાથી સંતુષ્ટ રહેવાની ભાવના અ હોય મુખ્ય વાતાવરણ પૈસા જીવન જીવવા નું એક સાધન છે જ્યારે ખુશી એ જીવનનું અંતિમ ધ્યેય છે, પૈસા વગર જીવન અઘરું બને છે પણ માત્ર પૈસા હોવાથી જીવન ખુશાલ નથી બનતું આ વિષય પર વધુ ચર્ચા કરવા માટે અ જો આપણે ઈચ્છીએ તો અ સાચી ખુશી ની વ્યાખ્યા શું છે તો હવે આપણે એ સમજ શુ કે પૈસા આપણને કેવા કેવા સંજોગોમાં કામ લાગે છે જયારે આપણી ઘરે કોઈ આપત્તિજનક કઈક થયું હોય તો પૈસા આપણને મદદ લાગે છે પણ જ્યારે વાત પ્રેમની આવે તો ખુશી પણ ખૂબ જ જરૂરી છે પૈસાની એક મર્યાદા છે જરૂરિયાત વિરુદ્ધ ઈચ્છા પૈસાની ઘર ખરીદી શક કાય પણ પરિવાર નહીં માનસિક શાંતિ પૈસાથી પાથરી ખરીદી શકાય પણ ઊંઘ નહીં ક્ષણિક આનંદ નવી વસ્તુઓ ખરીદવાની ખુશી થોડા દિવસ જ રહે છે ખુશી આંતરિક છે નજરયો જ્યારે ગરીબ વ્યક્તિ પણ ખુશ રહી શકે છે અને અમીર વ્યક્તિ પણ ઉદાસ હોઈ શકે છે ગમતું કામ, જે કામમાં આનંદ મળે તે કરવાની સાચી ખુશી મળે છે મદદ બીજાને મદદ કરવાથી મળતો સંતોષ અમૂલ્ય છે. સંતુલન જરૂરી છે પૈસા સાધન છે પૈસા પાછળ એટલું ના દોડવું જોઈએ કે પરિવાર અને સ્વાસ્થ્ય છૂટી જાય જરૂરિયાત પૂરતું ધન કમાવવું જરૂરી છે જીવન જીવવા માટે પૂરતા પૈસા હોવા જરૂરી છે જેની જેથી ચિંતા ન રહે જ્યારે માણસ ની પાછે પાસે વધારે ધન આવી જાય છે ત્યારે પણ તે અસંતોષ જ રહે છે કારણ કે તેને સંતોષ નથી રહેતું તેને તે વાતને ખુશી નથ થી રહેતી હોય છે કે એને પાસે પૈસો છે પૈસા અને સંબંધ વચ્ચે સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી છે અ પૈસા એ માણસ માટે જરૂરી છે પણ ખુશી એ તેના કરતા વધારે જરૂરી છે, પૈસાથી મોંઘી હોસ્પિટલનો ખર્ચ આપી શકે ક પણ સાજુ થવાથી હિંમત અને પરિવારનો પ્રેમ પૈસાથી નથી મળતો, પૈસાથી ફાઈવ સ્ટાર હોટલ બુક થઈ શકે, પણ ત્યાં જઈને મળતો આનંદ મિત્રો કે પરિવાર વ અધૂરો છે, પૈસા કમાઈ શકાય છે પણ ગયેલો સમય પાછો ખરીદી શકતો નથી, પૈસા સુખી જીવન નું ગણિત ચાલો આપણે સમજીએ, પૈસા વધતા અહંકાર બરાબર એકલતા અને દખ પૈસા વધતા સ સંતોષ બરાબર આરામદાયક અને ખુશાલ જીવન, ઓછા પૈસા વધતા પ્રેમ, બરાબર શાંતિપૂર્ણ, જીવન યાદ રાખવા જેવી બાબત એ છે કે ગરીબ માણસને લાચાર બનાવે છે, પણ માત્ર અમીરી માણસને સુખી નહી બનાવતી જીવનમાં પૈસા એટલા જરૂરી છે જેટલી ગાડીમાં પેટ્રોલ, ગાડી ચલાવવા માટે પેટ્રોલ જોઈએ પણ આખું જીવન પેટ્રોલ પંપ પર જ નથી વિતાવવું. તો પૈસા એ માણસ માટે જરૂરી છે, પણ એટલું જરૂરી નથી કે તે પોતાની ખુશી ભૂલી જાય, સમય નું સંચાલન કેવી રીતે કરવું, તેના પર વાત પણ એ પૈસા અને ખુશી દ્વારા આપણે કરી શકીએ છીએ. તો જીવનમાં પૈસા તો આવ્યા જયા કરી છે પરંતુ ખુશી ના ઓછી પડવી જોઈએ, કારણ કે પૈસા તો હાથ ની મેલ છે આજ જાય તો કાલે પાછી આવી જાય પણ ખુશી, ખુશી તો એ આપડી સાથે કાયમ જીવન ભર રહે છે, એટલા માટે જેટલું બને તેટલું પ્રેમ અને ખુશી થી જીવન જીવવું જરૂરી છે, તો બહેન આજે તમારી સાથે આ, પૈસા જરૂરી છે કે માણસને ખુશી જરૂરી છે? તો એ ટોપિક પર વાત કરીને મને ઘણો આનંદ થયો અને મને, તમારી જોડે વાત કરીને ખુબ જ સારું લાગ્યું, તો આપનો આભાર કે આપે મારી સાથે આ વિષય પર વાતો કરી.
હા તમારી વાતો સાંભળીને મને ખુબ જ આનંદ થયો, કારણ કે જેવી રીતે તમને હજુ કીધા કે, પૈસા વત્તા હ શાંત તે માનવનો ખૂબ જ આનંદદાયક અને ખુશહાલ જિંદગી જીવવા માટે મદદ કરે છે, તમારી એ વાત એકદમ સાચી છે, ને મને પણ તમારી સાથે વાત કરીને ખુબ જ આનંદ આવ્યો તમને પણ આભાર.